હલો
હલો
તું કર હ
શું કરોયો
કોઈ નઈ અમદાવાદમાં ફરતા હતા તમે શું કરો
અમે કઈ નહી બેઠા તા શું કે હવે નવરાત્રી આવે તો વિચાર હે કે અમદાવાદ જઈને શું કે તોથી એક રિવરફ્રન્ટ બાજુ થી એક એક બે ચણિયા છોડી લેતા એ ત્યાંની પાછી પ્રખ્યાત કે ત્યાં ચણિયા છોળ બહ સારી મળે
હા બઉુ મસ્તમાં છે અહીંયા જોય તો અમદાવાદ બઉ મજા આવે અમે અમદાવાદ ફરવા જઈએ
હા એજ તોને હવે તો રિવરફ્રન્ટ ઉપર એક બ્રિજ બન્યું અને કઈક ત્યાં પેલા ઝુમાં કેટલી બધી જગ્યા સાપુતાર સાપુતાર ક્યા એક કાકિયા કાંકર આ પેલું બન એમાં પ્રાણીઓ જોવાની એ મજા આવે કે અમદાવાદમાં તો કેટલું બધું ફરવાનું એ
હ હરવાનું બહુ જટાવ હાઉસ હ પાણી સંકળાયેલા હ સીધી સયરની જાય હ બધી અલગ અલગ વસ્તુ પછી ગાંધી આન્સ્ટ હો બધુ જોવાનું મજા આવે રવા રિવરફ્રન્ટ બરા ટાવર હાઉસમાં અત્યારે બઉુ જ જાય વસ્તી ટાવર હાઉમાં ખોટા બહુ જ પાડ હ અત્યારે તો
હા એજ તો અને અમારે તો કઈક શું કે ઉનાળો ભુનાળો આવે તો અમે એક દિવસ જતા રએ લાલ દરવાજા શોપિંગ કરવા
હ ચાલો અમે એવું જ કરી અમે લગ્ન હતા ને તમે માનેક ચોક થી જ ને માનેક ચોક ત્યાં એક દુ દુકાન છે, ત્યાંથી જ અમે બધું વસ્તુ લાવતા હતા લગ્ન પ્રસંગમાં સસ્તું મળે અને વ્યાજી ભાવમાં લાગે બી સારું એવું અમદાવાદ થી લ રહેવા ગયા એવું થાય
અમદાવાદમાં તો મારી ફ્રેન્ડ ના ભય ના લગ્ન હતા ને એમને બધું ત્યાંથી જ લાવુ જો દઓ એટલી સસ્તી પણ એટલી મસ્ત હતી ને અહિયાયા ભાવ એવું લેવા જઈએ, ને તો અહિયાયા બહુ મોંઘું મળે પણ ત્યાં તો સસ્તું જ હતુ.
આપે જે દેશો હોય, અયા દોઢસો દોઢસો ના પલા છસો છસો રૂિયા લઈ ને એ દોઢો દઢસો રૂપિયાની રીસો મળી દ એવા
હ ત્યાં તમને જેવું જોઈએ એવું એ મળી રહેે પાટણમાં તો એટલું બધું કઈ ખાસ બજાર હે નને અને જે સારી સારી દુકાાન હ એનો ભાવ તમને તોડી દે એની કરતા તમારે વધારે કર્યું હોય ને તો તમારે ત્યાં જ જવાય
હા ત્યાં જવું પડેમ રસ્તુ બી સારું મળે વ્યાજ બી ભાવે મળ એટલે પછી સ સ્ત વતુેવ કોને ના ગામા
અને અમે અમે છેલ્લી વાર શું કેવાય જયારે પેલું બ્રિજ બન્યું હતું ને, નવું નવું કાંકરિયા એ
હા.
ત્યારે બ્રિજ જોવા ગયા હતા, ત્યાર ના હવે વિચારીએ જવાનું.
હા, અમદાવાદ ના જ ફરી અમદાવાદ માં બેસ્ટ જગ્યા કંઈ ફરવા માટે?
ફરવા માટે અમદાવાદ માં કેટલી બધી જગ્યા શું કેવાય અને ત્યાં તો
હ.
બાર બાર બહારની જે પેલી વેરાયટી હોય ને ખાવાની, એ બધા ના રેસ્ટ સ્ટોરન્ટ હવે તો બની ગયા હૈ.
કોરિયન ફૂડ ફૂડ, રામાયણ એ બધાના મતલબ બધું મુંબઈ જેવું થઇ ગયું અમદાવાદ
અમે કા સાંજે હ ને અમદાવાદમાં જમવા ગયા હોટલમા. એ અમદાવાદ હોટલ એવી હ ને કે આખું અમદાવાદ દેખાતું હતું એ હોટલમાંથી એટલ મોટી હોટલ ને એટલી ઊંચી હોટલ હતી, બોલો ખાલી તમે
હા, એ શું કેવાય? એ ટેબલ ફરતા જાય.
હા, એ દવા ફરતા હોય, આપડે આખું જે સાબરમતી હ ને, સાબરમતી સુખી દેખાય નદી તો
હા, એ મને ખબર છે. એ તો બહુ જૂનું. આપડે જેઠાલાલ ની સિરિયલ જોતા. એમાં એ ખબર એક વાર દયા ગઈ હતી.
હા, ગઈ તી. મેં જોયું તું તો અમે ઈચ્છા હતી, પણ જવાની અમા બુકિંગ કરાયી તો મારી એ કીધું એટલું જલ્દી
હમ, બઉ મજા તો બઉ જ આવે. અમદાવાદ ફરવાની મજા ક્યારે આવે થોડીક ઠંડી પણ ત્યારે બાકી, તમે અમદાવાદમાં તો શું, એ બહુ જ ગરમી પડે, ગરમી. તો ના જવાય.
હા, અને હવે તો અમદાવાદ માં પેલું ખબર બને, બધા પ્રાણી સંગ્રહાલય માટે નહીં, બનાના ફ્લાવર હાઉસ બનાવ, ફ્લાવર શો એ ઉત્તરાયણ પર બના હો, ફ્લાવરસ. અલગ અલગ ફ્લાવર બધા હો ને ઝાડો ના જ બનેલા હોય, ખબર હો? ફ્લાવરોના. બનેલા હોય બધું અલગ અલગ કાર્ટૂન હોય ને, ગાયો હોયને, બધું ફ્લાવર ના જ બનેલા હોય.
અને કઈક અમદાવાદ તો ગુજરાત ન સૌથી મોટું શહેર હે ના.
હા, એમાં તો મહાનગરપાલિકા અને કેટલા તાલુકા અંદર તો
તો અને અમદાવાદમાં બધા મોર્ડન કેટલા પાછા
હા, અમદાવાદ મોડર્ન એટલા વસ્તુ ખાવાનું માં પણ ઓટલો નામાં, રોટલો માં પણ ઓટલો ના એટલે ઘની કિંમત એટલી થઈ જઈ અમદાવાદમાં, બહુ કિંમત થઈ અમદાવાદ માં ની
અમદાવાદ બહુ ફેમસ છે ને એટલે, અને ત્યાં બધી મોટી મોટી બ્રાન્ડ ના શું કેવાય શોરૂૂમ એ ખુલી ગયા એટલે તમારે જે લેવું હોય, તમે લઈએ શકો, પણ બહુ મોંઘું પડે એમ.
હવે અમદાવાદમાં કમાવા માટે જગ્યા હારી હ, પાટણમાં તો કોઈ ધંધો જ નહીં. હવે ગમે તો નોકરી કરે ને, તો હાથ આ હજારમાં પાર્ટનમાં થાય. અને અમદાવાદમાં નોકરી કરીને તો હ વીસ-પચીસ હજાર કમાઈ શકીએ. આપ સાદી સિમ્પલ જોબ કરીએ ને તો. પચીસ હજાર કમાઈ શકીએ. પણ પાટણમાં તો કશું જ નહી થતું. આપડે ગમે તે જોબ કરીને તો ને આપે દસ હજાર ને. પાડીએ ખાલી.
પાટણમાં કઈ કમાવાનું છે જ નહીં, અને બહાર ત્યાં તો આપણેે પાંત્રીસ થીસ પાંત્રીસ હજાર થી બગાર ચાલુ જ થાય તો આપડ કઈ પોસાય ફરી આઠ હજારમાં તો તમાર શું શું કાઢવાનું ઘરનું કાઢવાનું બહારનું કાઢવાનું કે પોતાનું કાઢવાનું
પણ પાંત્રીસ હજાર એવા પગારતો હોય પણ એ બાજુ ઘરના ખર્ચા બી વધારે હોય શાકભાજી બહુ મો હોય પછી આને બધું અલગ અલગ આપે ચોક પાડા જવું ને રિક્ષામ તો એ પાાડા વધી જાય એટલે અમદાવાદ નેમ પારટમાં ખાવા પીવાનું સુખ શાંતિ અને અમદાવાદમાં કેવું કામ કરો કરો ને કરો પૈસા આવવાને તો હોય ખોલું જ થાય એ કરતા પાટામાંમ રવું સારું આમ તો
પાટણમાં રહેવું આમ તો સારું તમારો કઈક ધંધો બંધો સારો હોય તો તમે રહી શકો બાકી તમને અમદાવાદમાં કંઈક સારું પગાર મળતો હોય વધારે સારો તો તમે ત્યાંય રહી શકો મારો ભાઈ અપડાઉન કરાયા ત્યાં જોબ ત્યાં કરયા ને તો
હા
સવારે નવ સવારે સાત વાગે જાય રાતે આવે બાર એક વાગ્યા જેવું
ચાલ પગાર કેટલો હતો ત્યા
પાંત્રીસ હજાર પગાર એ
સારું જ કેહેવાય હવે અમદાવાદ નો ખર્ચો ના ગ ખ પાટણનોો ખર્ચો ગને તો હવે દસ હજારું ખાઈએ તો વીસ હજાર તો એમને એમ પડે ને પાં થ્રી પેલા પચીસ હજાર તો
એ
ભેગા બી થાય ને ભેગા કરવા મેકી દેવાના બજ મા બેંકમાં
તોપઈ
એવું જ કર્યા જેવું અત્યારે તો
અમદાવાદમાં તો ઘણું બધું હો જો આપડણે જોવા જઈએ ને તો
બઉ છે આમ અમદાવાદ બઉ મસ્ત જગ્યા બી હારી હ આપણને ખબર ના બોલો એટલી થઈ ગઈ ને આપણે ખબર આ બોલા હતી આપે ન આ્યા આ બોલ હતી એ એવું જ થઈ જાય પોલો બધી શ્યામ શ્યામ થઈ જઈ આપણને ખબર જ ના પડે કઈ જગ્યા હ બધા જ ના જરા પોલો એટું.
હા અમે એટલી બધી વાર આહશું કેવાય એટલી બધી વાર લાલ દરવાજા ત્રણ દરવાજા જઈ ના આવ્યા તો હોય હજી રસ્તો યાદ નહી કઈ બાજુ આવે
એ બાજુને પોલો વધારે એટલે ખબર જ નહી પડતી કઈ રસ્તે થી જાય જે અમદાવાદ માં રતા હોય ને કાયમિક માટે એને ખબર પડે આપણને તો આપણે જેવા તો નવા નવા જઈએ આપણને તો ખબર જ ના પડે ત પૈસા કોઈ અમદાજેતું એમાઈ આપ માર્ગદર્શન તો લેવું જ પણ આપણે રસ્તા જ ખોલી જઈએ ને
હા જે રેતું હોયને યાદ આવે બાકી તો જે નવું હોય એ ખોવાઈ જ જાય અમદાવાદ માં
તમને ખબર અમદાવાદ ની સ્થાપના કોને કરી હતી.
અહમદ શાહે.
હા.
એને પાટણમાં આવે શું કેવાય પાટણમાં એક કિલ્લો બંધાયો હતો ભદ્ર નો
હા કેટલા ચૌદસો વર જુનું હો અમદાવાદ તો.
હા પણ એને પેલા અમદાવાદ સાબ સ્થાપ્યું ને એની પહેલા પાટણમાં હતો પૈ અમદાવાદ ગયો હતો.
હા એવું થય તું.
હા એટલે પેલો ભદ્ર નો કિલ્લો એને અહિયાં બંધાયો હતો અને બીજો ભદ્ર નો કિલ્લો અમદાવાદ માં જીએ હ.
હા અને અહંને સીધી સૈયાદ જા આવ્યો કેટલો મસ્ત હતો તો જોઈ સીધી સૈયા ને જાળી.
હા જોઈએ છેને વાંચમાં એ ઘણું બધું વાંચ્યું હે એનું
હા. ત મને નહી આવો અમદાવાદ બાજુ.
જોઈએ હવે મેડ પડે તો.
ચાલો આમ તો પાટણમાં ટ્રેનો બઉુ જાતી હોય અમદાવાદ
સવારે પાંચ વાગે ટ્રેન જાય અમદાવાદની અને હવે તો રેલવે સેશન નવું બને એટલે કઈ ખબર નહીં હોતી નક્કી.
સવારમાં જાયને સાંજે બી જાય છ વાગે કોક
હમ સવારે જાય સાંજે જાય.
બે ટાઈમ જાય હો અમદાવાદ ની રેલો વસ્તી અમદાવાદ એટલી જાય હ ને આપડે ગમે ત જાય ને તો રેલગાડી કેટલી ભીડ હોય હવે બેસવાની જગ્યા નઈ મળતી અમદાવાદ જવું હતું હવે ઊભું જતા જ જવ પડ અમદાવાદ
અમુક તો સ્ટુડન્ટો હોય જે અપડાઉન કરતા હોય, ને એરિયા
હા-હા બધા રેલગાડી બહુ જ જાય પણ,
હા કેમ કે રેલગાડી બધારે ભાડું ના થાય ને એટલે બાકી બસ માં તો તમને આવવા જવાનું ભાડું જ એમ શું કેવાય થોડી દે
હા રેલગાડીમાં તો ઓછું થાય પાડું અમદાવાદ જવા માટે
દસ વીસ રૂપિયાની ટિકિટમાં તમે અમદાવાદ પૌકી જાઓ.
હા અમદાવાદ ના પચીસ રૂપિયા અને પી રેલ પે બસ અમ જઈએ ને તો દોઢ સો રૂપિયા થઈ જાય તો પચીસ રૂપિયા શુ ખોટા દોઢસો રૂપિયા હલવામ એન કરતા.
અને શું કે ટ્રેન માં હરખી રીતે તમને બેસવા મળે સીટ તો મળે.
હા આમ ભ ઈકો ગાડી વા અમદાવાદ જવા માટે સાધનો ન એવવાહ ફર બધા ભીડ મ ભીડ આપને બેસવું અને આપડે કલાક તઇણ કલાકનો રસ્તો હોય હ. તોય બેસીશ શું પણ ને એ બાજુ ગરદી બઉુ હોય ને એટલે
હે.
એ કત રેલ ગાડી જાવું હારું.
અમે બધા રેલગાડી માં જતા હોય છું કઈક રેલગાડી ડીલે બીલે થઈ હોય કઈક. પ્રોબ્લેમ ના કારણે. તોય અટકરે બસ માં જાય બાકી બધા રેલગાડી નથી.
જ કે કેમ કે ફટાફટ પહોંચાડીએે દે ને એમાં કોઈ ટ્રાફિક એ ના હોય.
હા જ ગાડી આપડે દોઢ કલાક માં પોખાત દે દોઢ બે કલાક માં પોહખાત દે અમદાવાદ. અને હવે સાધન માં જઈએ ને તો ત્રન ચાર કલાક તો લાગી જ જાય.
કેમ કે એમાં ટ્રાફિક બાફિક ના હોય ને અહિયાં શું કેવાય બસ માં તો બધી ટ્રાફિક હોય એટલે તમને વાર લાગી ટ્રાફિક ના હોય તો. ચલ્દી થાયને ટ્રાફિક હોય તો પાઈ
અમદાવાદ અમદાવાદ માં જઈએ એટલે ટ્રાફિક બઉુ જ હોય ટ્રાફિકમાં આપે કલાક તો ઉપર પે હરા પણ ટાઈમ જતોે રેય
ટ્રાફિક કે એટલું અને, ફરવાની મજા એટલી આવે અને તમને નવું નવું ટ્રાય કરવા એ મળે
હા અને જોવા બી મળે બધું.
હા લોકો બહુ જ આ બધો આ બધા જે શો બહ ચાલુ થાય ક્યાં તો કઈક નવું કઈ કાચ નો બ્રિજ બને છે, નવો ટ્રાન્સફરન્ટ ત્યાં
હા બને છે, ને ઓ
હા તે બની રહેશે ત્યારે જો તો કેટલી એ વસ્તી જશે અહિયાયાથી
હ વસ્તી ખાસ કરીને ફોટા ફાડ બહુ જ આવે વસ્તી અયા તો
મને તો એજ બીક હોય કે આટલા નવું નવું બન આટલા બધા આ્યા કઈક તૂટી ના જાય નકર બધા સાબરમતી
હ હો એવું થાય હા
કેમ કે હમણાં થી એટલા કિસ્સા બધા બની ગયા કેમ કે, બ્રિજ નવા નવા બનાયલા તૂટી જાય તો પછી આ તો કાચ ન એ
કાચ નો ટાવર હાઉ એટલે પણ ચંપલ આપ પ્યારવા લોકોને જેમ મોજા આપો ને પ્યારવા હીરાજ ઈ જોવો પડે ના કાચ પ બગડી જાય ને
હા કાાસબ બગડી જાય અને અમને કદાચ બધાને એક સંગાતે નહી જવા દે વારાફરથી જવા દેતા હશે
હા હા બધા જ દસ બ દસ બારર જ જા બધાંગા જ દતા
હા એ તો બાકી બધાને જવા દે એમ તો ન આજે બને ને આજે તૂટે્યું એવું થાય
હા હા એ ટિકિટ હરી પી હ ક
હા એટલી તો હોય જ ને નવ બને અત્યારે તો ભાવે કેટલા વધી જ તો ટિકિટ ના તો હોય જ ને એટલા
એ લોકો તો હ થર્ટી ફ ડિસેમ્બર કેટલું મસ્ત ઉજવે સિંધુ ભવન હા ને ત્યાં હ ને બધા પબ્લિક ભેગી થાય અને બાર વાગે ને એટલે ટેેટા ફોડ બધું ઉડાડાે ને કેવય મસ્ત મસ્ત વિીડીયો આપે એવું થાય ને કે હવે થર્ટી ફસ્ટ ડિસેમ્બરે અમદાવાદ આવી જવીએ
હા એજ ને
હા ભેડા મૂકું મારે અંદાજ ફરવ હવે
હા હા ફરો ફરો
હા ર ભાય